દીર્ઘનાક્યમ
જય.
જય માતાજી, હું કરો રઘુબા?
હ કરરો
અમે બેટા આપી બેાઈ.
જમી લીધું?
હઉ જમી લીધું, શું ચાલે કયો? આ તો કોઈ નઈ આ તો હોટલ જયા હતા, તે વરી હોટલ વાળા પેલા કલર કોમ કરતા હતા, તે કલર કોમ જોયું. પૈસા બૈસા આલે. થોડું કામકાજ હતું, તો પટી ગયું, પહી ઘેર આયા તમે શું કરતા હતા?
અમે કોઈ નઈ, આખો દાળમાં એક મહિનું થઇ ગયું હતું.
હા, હા.
સન કડીક જયા અને અરવાજ પડે, ઘેર આવ્યા અને સ્કનમાં બેઠા અને એ બધું કર્યું.
એવું એમ.
હા.
બીજું શું ચાલે કયો?
બસ મજામાં.
એવું શું કરે તે બીજા? પેલા આ તો પેલા ભ જયાતા હો. તયો ભાગન તેઓ
શું ગયું પણ
કોઈ નહી વાગુન તો એઈ પીળું-પીળુ કોમ બતાયું અને નક્કી કર્યું હોય. સત્તર બાય ફોળ સ્ર ફૂટ એ પી ઓપીનું. બરોબર, અને એમને પ વ કીધું એકવી હજાર રૂપિયા કીધા, ડિઝાનને પસંદ કરી વા ગુંને
ડિઝાઇન છે, વિહારી.
ડિઝાઇન તો ને પસંદ કરવા લી હતી, એને કીધું તું. મન ભણા એ રીતે ગમે તું કો, એ ગમે તે રાખો આપડે
એટલે કોઈને બતાય હતી કે, કોને બતાય ભાઈ.
એને ભનને પપ્પા વાગુદાછી ગઉન્ડ માં જતા ત ઉઠાવતા જ ગ્યા.
લાઈક કે્યારે જ જ
હવે ડાયરેક ઘેરેજ જતા વાગુ હતો ને જોડે.
હ ભાઈ ભોલો મ તોું
હ, વડલેમ ક્રિકેટ રમતા તા ક્રિકેટ રમતા-રમતા તો ઉપાડીક હેડ ભાઈ. બન તમે ત તો ફોન ઘેર મૂકીને, જ તોથી ઉપાડા. ઘરવાળા ફોન ના કરી એટલે
બરાબર, બીજું કો શોંત.
હ બીજું કશું નથી, તમારે શું ચાલે?
બસ હેડી જ જમી લીધું?
હ, જમીન તો પહેણું બેણું નહી તમારે?
પાઈું કઈ છોડી જ નઈ શું ભાઈ?
સોડી તો ગોચવી પડે ને ભાઈ બન
હવે ગોતવાની તૈયારી જ છે ભય.
હોવ તે બાજુમાં તે.
મારે તો, આ બાજુ વિચાર છે ગઢવાડામાં.
કઢવાડામા પયનું એમ છોડી બોડી ગોતી હે, પેલા અરવિંદ યાર મોમાન ગમ હારું નહી?
હારું, હ પનીિકર તો છોડ્યો નહીં હારી.
આપડે તો કોઈએ છોડીઓ નીહારી તો, આપડને ગમે તોર કરવાનું. હા, પાડવાની નહી પાડવાની.
તમારે કોઈ તમારે લગન કરવા નહી?
અમારે તો એક વખત તો કર્યા હ છેટલી વાર કરજું.
બીજી વાર ભાઈ‌. બીજી વાર.
બીજી આપડે સેટિંગમાં હઈએ વળી, બચાર રૂપમાં. જોઈએ છોકરી હો કરાહે.
છોકરીને હા, હૈ પણ, બાપો થોડો મોને વો નહી. જોયે એ વચ્ચેથી કરાવે તો. એવું થાય રા જોવાનું હા પાડે તો ઠીક ના પાડ કોઈની
છો સોડીન હુ
છોકરી ને ભાઈ ઉપાડીને જાવાનું છે, છોકરી ઉપાડી છોકરી આવતી નહીન નેવા તો આપણે જોડે તો નાહે કે?
લોયલ નહી?
લોયલ તો બો હે ભાઈ, બો એટલે બો લોયલ હૈ પણ બીક લાગે હે નહાવા એ તો છ છોડીઓ નાહે જય
જેમને ચિંતા ના હોય એમને જેમને બીક લાગતી હોયને આપડને તો બધી હાથમાં એવીજ આવહે વધાદ પડથી હારી હ વધાર પડથી હારી જાય તો તકલીફ હે
હા ઈએ ખરું
ચારા
લોયલ છોકરી હોય રોયલ તો બો લોયલ ભય પણ હવે આવે તારના એની તો ઈચ્છા હે તો કે મારે તો કાલ આવું અમાર ડોહો
તમાર ડોહો તમે ગાડી મૂકે એમ?
મારો ડોહો તો શું મન કાઢી મુકે મા ડોહ તો મને કઈ દીધું તને જેમ ગમે જે ગમે એ પયણી જજે એકલું ના રે તું હમ કુવારો ના રહેેતુ એક લાખે જિંદગીની જાય કોઈ ખયરાવશે નહી, હું ખાવા માટે હોટલ બનાવી. તાર ખાવાની તો ચિંતા જ છે, આપડા
ના ના હવે શું ટેન્શન હે
હોટલ કલર થઈ ગયો હે બિલ મીટર વાળા નું પેલા ભાઈએ કીધું હે કે પેલી બિન ખેતીમાં મતલબ ટલાટી જોડે લખન કરી આવહે ટલાટી એવું કીધું કે મોં કે તો તમારે કોમર્શિયલ ધંધો કરવો શે ને? તો અમે કે મારી જોડ સર્ટિફિકેટ બનાવવા આવું જ પડશે કે તમાર મોકલશે જીબી બોડ વાળા હોય.
ખુના જોડે?
તલાટી જોડે
હા ટલાટું મારું બધું પૈસા ખાય ગયું
પૈસા ખાય ગમે તે ખાયું હોય ભાઈ આપડે તો કોમ થઈ તો બય મીટર જ ના પાડે ચોવી કલાકમાં ભલેને તલાટી બે હજાર કે ત્રણ હજાર રૂપિયા ખઈ જાય પણ ચોવી કલાકની મલી જાય માથાકૂટ પતી જાયને રોજ માટેની
હા એ ખરુ
તાર પંદર દાળા લેટ તો લેટ
આઠું સરકારી કાગડીયામાં કાઠું
હમ્મ.
સરકારી કાગડીયામાં કંટાળો આવે
અરે એમાં જોવો ભાઈને પેલું જે હે ને બાજુ વાળું પેલું શું કેવાય અરે સી. એન. જી પંપ વાળો
હમ્મ.
જમીન આપડા વટરની જમીન બધી ભેગી હૈ. એક જ સ પેલા ઉપર હૈ સર્વે નંબર એક જ
બરાબર.
ભાઈને જેટલી જરૂર હતી, એટલી એણે એને કરાઈ. બીજી બધી બિન ખેતી મે હૈ જમીન.
બીન ખેતીમાં જમીન.
હા, આપડે જે હોટલ ઉભી કરીએ, બિન ખેતી માં
બરાબર.
છેલ્લે એમને કીધું હોય કે, બિન ખેતીમાં હોય ને, તો કે હું તમને. તલાતો હોમેથી કીધું. તમને કાગળ કરી, આલું તમે આટલી આટલી વસ્તુ આવે, એટલે કાલ એક ફાાઈલ આવશે અને એની તેની ફાઇલ આપણેે જઈને, એ જ જમા કરાવવાની. એટલે એ લોકો ફાઇલ કરીને, કાગડીઓ હાલશે, મને કે આ કાગળડીયુ લઈને, જીબી બોર્ડમાં હાલ દેવાનું તમારે.
કાલા
કાલ કોઈ નક્કી નઈ. કાલ નઈ આવાનું, પરમ દાડ આવવાનો.
તો પરમ દડ આવે, એ પહેલાં મને કહી દેજે, એમ ફોન કરી.
હા, તો એને પહેલાં ફોન કરીશ.
કાલ તો રવિવાર બંધ.
હા, એટલે કાલ તો રવિવાર હને, અમે બંધ રેય પણ ફાઇલ કાલ આવવાની થરાથી
ના, ના કંબો ચોકડી આવશે, પેલા રમવા લઈ લેને આપેડે હોટલના જે માલિક છે, જ લઈ લે.
એ તલાટી આપડે હ હીરો.
ના, ભાઈ બીજો હો
તો હારુ.
હા, એ તો સોડી હે, એટલે વાધો ની આવે હો. હાલો, આપણે રૂબરૂ મુલાકાત કરવા જાઉં એક દાડ.
આવો બેનને કે જે
આય જે બીજું જે કે, જે લોકો સર્ટિફિકેટ બનાવી આલો આટલું મારે તો વટણ નું મીટર આઇ જાય. મીટર આવે, એના પાઈ જ તો બીજું કોઈ કોમ નહી આવે, તો આગળ એક બોર્ડ બનાવડવાનું. એતો કાલ જો રવિવારે ચોક હોય તો જવું. સોમવાર એક જગ્યા હૈ, હોટલ ન નોમનું બોર્ડ બનાવા હાલ દવ
હમ.
બરોબર, અને બાકી તો આયરી વસ્તુ હે. ભગવાન જોણેે છે, મીટર સારા મીટર આવેને, લાઈટો લાગશે. બોડી ને બધું.
ને આ પેલું શું કહેવાય, કાઉન્ટરનું શું
કાઉન્ટર તો ભાઈ, તૈયાર જ લાવી દઉં, પંદર હજારમાં.
એવું તો થોડું લવાય.
ભાઈ, ખરું છે ભાઈ. પછી શો તો આપણે કોને બતાવવું? આપણે તો દિવાલ આગળ કરવાના છીએ.
દિવાલ તો કરી દીધી.
હા, તો હવે કાઉન્ટર શું કરવું? કાઉન્ટર આપણે બે હવા જ જો હો ને, તો પૈસા થોડા કમાશું એટલે સારું ઉપાડ લાવશું. કાઉન્ટર તો બીજે ઉપયોગ કરી લેવો.
થોડું ફર્નિચરવાળું કરી દેવું હોય બોલ?
ફોનના ભાવ-બાવ બધું પૂછું, બોલ?
અરે, એને કયા છે ને, ભાઈ કે આઠ બાય ચારનું કાઉન્ટર જેટલામાં પડે.
આપડો વનો અમે જ છે.
આ તેનું પૂજન.
પણ ભાઈ, કાઉન્ટર તો મોંઘું જ પડશે. એના કંઈ પથ્થરનું કરી દે.
પથ્થરનું પણ બનાવવાનું છે ને? પથ્થરવાળાનું જ સારું રહેશે.
હા, એ પરમનેન્ટ છે આપણી માટે.
આપણે એવું પરમનેન્ટ નહીં કરીએ ભાઈ, હોટલ તો ગમે ત્યારે લાવવાનું થાય, કાઉન્ટર આપણું હોય તો, પેલું લાકડાનું જ જોવું હોય.
એને તૈયાર લાવી દે ને, ચાલ, આમ તો.
હા, તૈયાર જ જો ને લઈ આવું, આપણે તો ઉપર કાઉન્ટરનો આગળનો ભાગ બંધ હોય. પાટણમાં એક જગ્યાએ જૂના મસ્ત મસ્તવાળા પડે છે, બાર-પંદર હજાર રૂપિયાના.
પ્યાલા કીધો તો, મારે દુકાનમાં જ ના લાવવાનું.
તો તારે મને પૂછવું પડે, ભાઈ.
પણ અમને તો ખબર નહીં, અમને તો કહેવું કે, તમને આવો કોન્ટેક્ટ છે ભાઈ.
હા, જૂના મળ્યા હોય તો, ગુલાબી તળાવ પાસે. એ જવું, એકદમ નવા-નવા કાઉન્ટર હોય, તમારે ફક્ત કશુંની તમે ફક્ત પીસન મયકા ઉપર. ઉપર લાવી દો ને, બે-ત્રણ હજાર રૂપિયાની. ભાઈ, એ ચોટાડી દો એટલે નવું કાઉન્ટર તૈયાર.
હા, ચાલશે.
એટલે આપણે એવું જ ઈચ્છીએ છીએ કે, કાચવાળું કાઉન્ટર ઉઠાવડાવવું હોય. કાઉન્ટર આપણું તો હોય, હોટલમાં તો કાઉન્ટર શું કરવું ઉપર? કમ્પ્યુટર પડે ને, અંદર આપણે બિલ બનાવીએ, એટલે એવું મોટું કાઉન્ટર જોઈએ કે, બીજું તો હું જોઉં. ખુરશી સારી લાવવી પડશે.
હા, પ્રિન્ટર અને કમ્પ્યુટર પણ બદલી લેવા પડશે.
કમ્પ્યુટર કે લેપટોપ તો ચાલે, પણ પ્રિન્ટર તો જરૂર લેવું પડે, એમાં બિલ બનાવવાનું થાય, તારું ને?
અરે, નાનું પ્રિન્ટર લાવી દે, સસ્તું પડે.
હા, એટલે જરૂર પડશે તો લાવીશું, અને જો આપણે જીએસટી નું કરવું હોય, તો જીએસટી વાળું જ બનાવીશું. કસરતનું નામ નહીં, જીએસટી આવી જાય આપણે.
પણ ડેરીનું નાનું પ્રિન્ટર લગભગ કેટલામાં પડે, એ હું પૂછી લઉં.
ના, પણ અત્યારે નહીં, જો જરૂર ન હોય તો પ્રિન્ટર ન લેવું. એમાં દસ-પંદર હજાર રૂપિયા ખર્ચાઈ જાય.
નાનું હોય તો કેટલામાં થાય? બે હજાર જેટલામાં હોય.
પણ અત્યારે જરૂર નથી, જો ચોક્કસ જીએસટી વાળું બિલ બનાવવાનું થાય, તો કોઈ સારું પ્રિન્ટર લઈશું. જો અધિકારી માંગે તો, પછી વસાવીશું.
ભલે, આ માર્કેટમાં પાંચ હજારનું પેલું કેલ્ક્યુલેટર પણ મળે છે.
હમ.
જો, અંદર બધું એડ થઈ જાય ને. આવે બિલ નીકળે ડાયરેક્ટ.
હા, તો ભાઈ, હું જ લઈ દે હુંમ.
ઓ એવું.
તારણ છોટા વગન કોમના પૈ પૈસા બગાડવા બીજા હમ.
પેમેન્ટની જે સિસ્ટમ તમામે ઓનલાઈન કરો તો, ડાયરેક્ટ આવો ને કે. ઓનલાઈન કરવા ને, તો ક્યુ આર આવે અંદર જ.
ડાયક પ્રિન્ટ થઈ ન નથી, જ્યાં કેમને પૈસા
હા.
હા, તો વળી એવું જ લાવી દેવા ને, તારે વળ માથાકુડ જ જતીર્યા.
એ મારા દુકાન ની ઈચ્છા એ કેવું લાવું મ એ
મારે ભાઈ-બેન હવે દિમાગ લગાવવાનું, હ હોટલની સજાવટમાં. ઇન્ટેરિયલ અંદરનું.
ડેકોરેટ.
ડેકોરેટમે પડી કલરા તો મારવા જજે તેવું લાગે જ છે, હું કઈ ગયું એકદમ કૂઘરા જેવી બની જાય.
તરા રો દેા જ
કચ શું નહી, એક નમ કોઈ કેદ નહી કોય, એ ગપાવ પેલું મારેલું છે, શું કેહેવાય? સિમેન્ટ ન પત્ર એને લાગે દિવાલ હા એકદમ મસ્ત.
અને પેલા ખૂણામાં રહી ગયું તું, બધું નારું દેખાતું.
અલે અઈને કોકર ને, ઢોંકવું પડશે. બીજ હારો ખૂણો એવો બગાડ હ ને, શો બગાડ ખ હોટલ નો.
હ, એને પેલા એ કરવાનું હતું, આપડે હાલ આપે મારીને પેલાં.
પેલા બધું કર્યું ને, પેલા ડ કાપી નાખ, તો હારું મોન્યું નને, એ વખતે કોઈનું. હું વળી કોઈ ચાડ ચો કાપી, આટલું મોટું આટલા વર્ષો થું હો.
હું જાદીવાદ નઈ કરતો. ચાજ ના હોમે જે એક ખૂણો હોય કને, એક પેલો પતર તૂટી ગયલું હતું ખબર.
એતો માર્યા છે, એતો માર્યા છે, એ આપડે સીટ પડીએ ને. એ તો છોટુંડા કયું. હવે આ તો છોટું આવશે ને, કોમ કરવ, એટલે એના કારીગર એક દડાઈ નું હોય, બે બોલ્ટ મારી જાય.
તો એ તપાઈ આપે માર્યું પડશે ને એલે.
તો મારે લી આપ જા માર
તો લાભે ભધ